ઓ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ હયામાં છું બહુ દિવસ પછી યાદ કીધા તમે.
હા એટલે મને ટાઈમ નથી મળે છે પૂરા વખત કામ કરું છું તો વા આજ આ થોડોને ટાઈમ મળ્યો છે તમેં કે વાત કરી લેજો.
હા સારું મેં જોયું તમે ભૂલી ગયા છો મને.
નહી નહી કામ કરવા વગત હું બાત કરતી રું કામ કરતોું રું બાત કરતી રું.
એમર
હમ આજે બેટ ને બાત કરીન શકું ના
હમ આછ પામ
ના સુભે તો મ સુભે સવેરે ઉઠેને સાડા પાંચ બજે તો ઉઠીશું પુરલે બધે એ બારા બજે મેં રોટી ખાધી છે. રોટલી ખાધી છે એટલેના અત્રો હમ-મ-મ અને મારે સાસુમા ન કમરો પૂરો સહી કીધું છે આજ. અડલે લેટ્રીન્ગ બાત તુમ સબ સાફ કીધા છે બડયા ઝાડુ વાડુ ઝાલા વાલા લીધા તો અત્તરો ટાઈમ લાગ્યો છે. પછી રોટલી બનાવી પાંચ સબ્જી બનાવીને હમ
આજ ગુરુવારે ગુરુવારે એને નહીં કરવાનું
આજ ગુરુવાર છે. ના એ મને તો માલુમ નથી ભોલકી છે એમને તો.
ના પુરવાનું નહી કરવાનું બધ
હા! એમ કે છે પોછો બી નઈ લગાવે છે
હા પછનને લગાવના.
કઈ નાહી છે પણ દિતવા હ્ કઈ નહ કે એલે તમે
સાસું તમે કંઈ કેય્યું નહી? આમ તો અમરુત સાચુંમાં તમે કઈક
કઈ નહી કેય્યું છે એમ. એટલે તો એના એના ઝાલા થઈ ગયા છેના એટલે સ વગત સફાઈ કરી. શું છે.
તો સવારે રટીને શું કામ કધું તમે બોલો કે પાંચ વાગે રોટી શુંમે
હા સાડાે પાંચ બજે ઉઠી છે ને અલારમ લાગે ને પાંચ બજા નો અલારમ લાગું છું સાડાે પાંચ નીંદ ખુલે છે બંધ કરીને વાપીસઈ જાઉ બંધ કરીને વાપીસઈ જાઉ.
હ- હ- હ- હ
હ મ પહંચ્યા ઝાડુ વાળું નીકાલ્યું જો અને નીચે ઝાડુ નીકાળું ફાચો ઉપરે આવો તો ઉપર ઝાડું નિકાલો નીચે લઈ જા થઠેટ બાંધ ઝાડું નીકાલુ ને ચાય ભાય પીઉ ને અહીંયા તો પૂરણ વગતિ બી જ આવે છે.
હતો ટાઈમ ક્યા નિકલે.
હમ ખબર ની પ તો અહિયાં મને આજ અહિયાયા નીંદઈને પૂછો એ મતી! અલે ન હા સુબે જલ્દી ઉઠી છે અને મે તો થાક ગઈ તો નિનીંદગી. હમ બે ઘંટા તક તો સોઈએ આરામ
હમ!
એટલે તો કઈ બધ ચાય બના તો બુલાઈ તો મેં ધ્યાન નથી કે તને બુલાઈ ચાય બ બુલાઈસી તન કે તને બુલાાયસી. કઈ બધું એટલે તો કઈ ફોન આવ છે તો દેખી નથી જે મે
હમ.
તો તમારી નાણા વાળન કર કામો કરતી.
નહી કરતી તો મારે શું છે. નહી હોતી તો મને કર પડતી ના.
હમ પણ એમ કેમને ક્યું કે કા વાનું મા ન.
અયા તો કલ કટે કઈ બીને કરશે કરે તો મને ભી લાગે ને હા થોડું બધું લેસન ભી ચોતો એમ લાગે છે કે હા. નાસાંગી તો ચલી છે.
હવ લસ ના ચલ્તી
કાઈશ ભી નહી પહેલા તો થોડી બહુત ભી કરતી અભ તો બિકુલ ભી નહી.
અને મોટી ન રંધ આવે તો કઈ ગયું.
હા.
તારકા ન કરવાના.
માર્કિંગ કરવાનું નહી થાય જોય તો બીમાને એ કરનું છે. નહી હોતી તો મને કરનું ત એ મેં સોચ્યું નહી છે. ઓર કૈ છે અલે ફોન એક કેન સુે સન ન કામ કરે છે બસ કઈ કરે છે. અને ગાયને લાપી બનાાવ છે બસ એમ કરે છે.
હસ
હમ અને મને નહ આવે છે ને અહિયાં તો ગાઈને લાભ. લાીના મને નહી આવે છે ને લાપડી બનાતા ગાયને તોું બનાવે છે. હમ કઈ કર છે.
શું કરશો તમે
બાબડી તો આ બને કોની લાગ ર છે મને
સ કેમ
હ. અને મને તો મખી નહી મળે છેને ઓર તો લાઈટી નહી આવીી છે એ બણાવકને
હમ મ માલે. તો દારજન
હા દલીયો નહ છે. લાઈટ આવેથવા જ પત પડે છે.
હા કઈ વાંધંધો નહી આજ આજ લટા તો લેવાનું પછી તાલમાં ના લેવાનું
કાલે વનલાનું પણ ખાટી થઈ જાય ને સાત. કોઈ પીવે નથી આટલે તો હું એટલે જ પીઉું છું કોઈ નહી પીવે છે.
સાચ
હા છાસ ના રાબડી છાસ તો સબ પીવે છે.
તો કંઈ વાંધો નહીિ ને તમે છાજપી લેવા ન
ના મને ચાર ભ આવી નહી.
તો તો મારા મમ્મી ને ખીચાાસ પીવશે ને
ક્યાં
તમારા મમ્મી ને ઘેર છશ પીરતા.
હા પીઉ તોને થોડી થોડી સી પીઉ આઈને પીઉ છું હ.
કઈ વાંધો નહ ક્યાં પી લેવાનું એટલે આને જ લઈ ત કે શું લાભ દેવાવામાં
હમ
સાક્ષક્ષો બણો
ભિંડી ની બનાય છે જત
હન્ડી
હમ
સારું શું પેલી ના તમારે ખેત ખેતથી લાય ત
હા ભિંડી ઘ ચલા તો.
કેવી કાટાવાળ
ના
સાજું
હા સાદી છે પાલક લાય છે ભિંડી લાવ. પાલક તો કોણ ખાય છે ને બણાય છે ને ભિંદ બણાય છે. અને ખેતમાં છે.
તો પાલક નહી ખાતા તમે
ખાતા તમે નહી બનાાવ્યું છે કાલે બનાવ છોું.
મતલબ તમારા ઘેર પાલક કોઈ નહી ખાપતા કેમ કેમ કે
ન એને કાલે બનાાવું છું પાલક નહી બનાવે છે એવા.
હ સાફ તો પાલક પેલા બણવાનું.
હા એમથી તો સાસુ માં કેવાય કે ના ભીંદ. બના દેજ કય જો કર પડતી ને
હા હા આ તો સારી વાત છે.
અમારે થોડી ચાલે છે અહિયાં અમારને પીએલ ચાલે છે.
ન ત્યાં એને કે ત ખાભ અમ. ના સાસુબાચ આમ બોલ કે પ પેલા બનાવા અને ભિંડી પાસે બના.
ના મેમે. કેયું કેમ નાલક સુભે બનાવો નહી તો ગાય ખાઈ જાય એમ કેયું છે તોરે છે.
મગ એનો ખેત ખેત સિલાવે છે એને લીધે
હા અને ગવારફલી છે.
કેત
હમ
હમ ત્યાં આવો તો શું કઈ સાગ નવાનું
હા હોવે તો લાવશું બાકી તો નહી છે ખેતમાં કોઈ જ આવે તોને. તો પછે મે એલે તો એઈમ લાવ છું ને માંગી ને કોઈને લાવશું
હા એને માંગીને નહી લવાનું હા. હું કઈ ગને લે જાવ એને મને એને એ નાામ આત રહે છ કે કે કેવી દિવસ છાછ પડી હોય ને કેટલીના તને બોલો કે તારે કોઈ થી કોઈ આવતો ને તો એને બધાજવી દેવાનું કે તું હું હાથ તું મેળ માર હાથને મુકાઈને મોકલતી.
હા હું એમ કરું છું ને હ ના મારા હાથ ના લેઉ છું.
મા તું મને બોલો તને ન મહિલાઓ તને આજ બગડે બગડવા ઉપર મારા હાથે મારે પેર થને મલવાનું
હા એટલે હું એમ કરું છું.
મોકલોું તો તમે મોકલી દો મારેને મોકલવાની
હા હા હ તો હું એમ કરું છું એટલે કેવાય તો બી હું તો ન જઉં છું નહી માર તો. નહી છે આખું બ લાવ આવે છે બાજુ એમાં ઘઉં બાહ છે ને તો.
એક દિવસ માર વાત મારી વાત સાંભો એક દિવસ. ના લઈને જવાનું શું થાય છે એને જંદગી થોડા મતલેબ પણ ઊભો થાય છે કે મેં મોક્યો ને મ બ
હમ હા એમ કેવા છે માલુમ છે મને ના મુું કુદીી મ ના કાધીસ
હા ના છાાસ તો ક્યારે કે દિવસ હોય તો મોકલે છેો.
હા ના કવી કભીું કેવા અને મારે ઘઉ થાય ગયા ને એનકે વચેતામાંમ એ અહંયા ઘઉ લઈ જશે ને કે મારા મમ્મી હોટલ લઈ લે કિયયો લગીને આવે છે. લપાયા તો ઓલે દના પડતી નહી લતા તોઇમ કે જાકે કોણ લે ગયા કોણ લે ગયા છોડનું
હા સારી વાત છે આ
મુંડા ઉપર ન કેહેવાય છે એમ પેટજાર
પીઠ પાછી કેવ છે આવાજ સા છે ત
ના ના નઈ થી ના તો એટલે ના આ સ બડાના બોલ બિયા બોલસા ને જ તો સ મારે જ છે નઈં નહીં થી ને અહિયાં બડિયા બોલ છે કે સબ મારે છે એમ
મારે છે એને મારી મમ્મી તો બહુ ખરાબ છે એને એવું લાગતું તને
હમ
ત્યારે ખબર પડશે
હવે પતો પે છે.
હા પછી ખર મને આમ લાગવાનું છે. મને આમ લાગ્યું તો કે બધા મારા છે પછી ધીરે એને ખબર પડી કે ના આ બધા મારા ન છે અનેને મારા મારા ત્યાં મારા પિયર ના
હ એ નહ છે મારે કેટલે એ કદી ને બોલે છે.
હમ.
કદીને લે વ છે.
હમ.
કઈ નહી હ હા.
હમ
હેલો ચાલ ઠીક હ હા કર દશે